અવાજ આવે છે? એ
હા ક્લિયર આવે છે નમસ્તે.
નમસ્તે મારે છે ને ફરવા જવું હતું એટલે આપડે વાત કઈ કે કઈ બાજુ થવા જઈએ.
હા
આપણે વાત કરીએ તો સેવન સિસ્ટર્સ આપણે બધા લોકો ત્યાં ફરવા જાય છે સેવન સિસ્ટર્સ બાજુ તો એ નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં બો જ ફેમસ છે.
હા અને ત્યાંની લાઈફ સ્ટાઇલ અને ત્યાંના જે લોકો હોય એ લોકો ખુબ સ્ટ્રોંગ અને નેચર લિવિંગ હોય છે.
હ અને આ આપણે જાણવા જેવું છે કે જયારે એ ઇન્ડિયાને કેમનું કનેક્ટેડ છે અને બોજ ને નાનું જગ્યાથી કનેક્ટેડ છે જેને આપણે સિલગુરી કોરિડોર કહીએ છેએ કે ચિકન નેક કહીએ છે જેનાથી એ ઈન્ડિયા જોડે કનેકટેડ છે.
હા સેવન સિસ્ટર્સ એટલે કે સાત બહેનોમાં સાત અલગ અલગ રાજ્યોને ભેગા કરીને કહેવામાં આવે છે જેમ કે આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલયા મણિપુર મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુ પૂરા
હા અને વધારે તે એટલે પ્રખ્યાત છે કારણ કે એટલું બધું સરસ દેખાય છે અને તેના પ હાડો જંગલો ત્યાંના ધોધો પછી ત્યાંનું લોકા કેવા છે ત્યાંનું બધાનું રે વા રહેણું કરણું કેવું છે ત્યાંનું બહુ જુદું છે આપડા બધા કરતા જેના માટે એ બો જ પ્રખ્યાત છે.
હા અને એ આપણે ઇન્ટરનેશનલ જે દેશ છે બીજા બધા એ લોકોની બોર્ડરને પણ સાથે જોડે છે જેમ કે ચાઈના ભૂટાન મ્યાનમાર બાંગ્લાદેશ અને નેપાળ.
હા અને એમાં આપણે આસામથી જોઈએ તો તો આસામ તો એટલું ખૂબ જ સુંદર છે એ સૌથી મોટું છે સેવન સિસ્ટરમાં અને સૌથી વધારે લોકા ઓ પણ ત્યાં જ રહે છે.
હા તમને ખબર હોય તો એને જે મેન સિટી કેહેવાય એ એનું નામ દિસપુર છે.
હ અને આસામ એટલે એના માટે એટલું પ્રખ્યાત છે કારણ કે ત્યાંના ચહા ના બગીચા છે બધા પછી ત્યાં બ્રહ્મપુત્ર નદી પણ ત્યાં વસેલી છે ત્યાંનું જંગલ છે ત્યાંનું સિલ્ક છે પછી ત્યાંનું જે કલ્ચર છે ત્યાં જે છે એ એટલું બ પ્રખ્યાત છે ત્યાંનું.
હા ત્યાંની રહેણી કેરણી પહેરવેશ બધું આપણા કરતા ખુબ અલગ હોય છે અને ત્યાં કાઝીરંગા ને નેશનલ પાર્ક, પછી માજુલી આઈલેન્ડ, કામ્યાખ્યા મંદિર છે તો ખુબ જ પ્રખ્યાત છે.
હા અને એના બો ખાસમ ખાસ મછલી અને એના માટે બહુ ફેમસ છે, પ્રખ્યાત છે. ત્યાંનું પીઠા બહુ પ્રખ્યાત છે, તો એવી રીતે બો જ પ્રખ્યાત છે ત્યાંની વસ્તુઓ.
હા અને એવા રાજ્યોમાં બેમ્બુ જે હોય એ બહુ સારી રીતે ઉગે એટલે એનાથી પણ લોકો ખાવાનું બનાવીને ડિશ અલગ અલગ બનાવે છે.
હા અને ત્યાં લોકા એટલે ખાસ જાય કે જે પહાડો છે, એના પર ચા ઉભેલી છે, જેના માટે જે બહુ જ જોવા જેવું દ્રશ્ય છે.
હા અને ચા તો આપણા બધાને ખૂબ જ ભાવતી જ હોય છે અને ચા ના બગીચામાં જવું એટલે એ ખૂબ જ સુંદર અનુભવ હોય છે.
હા અને બીજું જોવા જઈએ આપણે સાત સિઝનોમાં તો અરુણાચલ પ્રદેશ આવે છે, જેને આપણે લેન્ડ ઓફ રાઈઝિંગ સન પણ કહીયે જ છે.
હા અને એને એટલા માટે એવું કેહેવા માંગે છે કારણ કે સૌથી પહેલા જ્યાં સૂરજ આપડા ભારત દેશમાં આવે ત્યારે સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં એ સૂરજ ઉગે છે. ત્યાં દેખાય છે અને ત્યાંનું કે કેપિટલ પણ ઈતાંનગર છે.
હ અને એ પણ સેમ બધા જેવું કે એની નેચરલ જે દ્રશ્ય છે, ત્યાંના જે લોકા છે એના માટે બહ ખુબ જ પ્રખ્યાત છે કે ત્યાંના આવી જગ્યાઓ ઝીરો વેલી કરીને સેલા પાસ કરીને જે એટલી બધી પ્રખ્યાત છે અને તે્યા અમુક લોકા જે છે જાણે અપતાની લોકા છે, લોકા છે જે, એમના ત્યાં રે છે, એમનું કલ્ચર એટલું બધું પ્રખ્યાત છે.
હા એ કલ્ચર આપણા કરતા ખૂબ અલગ હોય છે અને એમનો પહેરવેશ બી બહુ અલગ હોય છે. એટલે લોકો ખુબ વધારે એને પસંદ કરે છે. અલગ અલગ જગ્યાએ અને ત્યાં મોનેસ્ટરી પણ બહુ અલગ અલગ હોય છે.
હા અને આપડે મેઘાલયા ની વાત કરીએ એમાંથી તો એની તો વાત જ ના થાય. ત્યાં લોક શિલોંગ જેનું કેપિટલ છે, ત્યાં લોક એટલું ફરવા જાય છે અને આપણે એને ત્યાં આપણને ક્લાઉડ દેખાય જે ત્યાના ત્યાંના છે કે ત્યાંના ત્યા એ બધા પહાડો છે બધું એટલું બધું છે ને ત્યાં જોવા જેવું.
હા ત્યાં હંમેશા વધારે ચોમાસાની ઋતુ ખૂબ જોવા મળે છે કારણ કે ત્યાં વાદળો હંમેશા આખું વરસ જ હોય છે એટલે ત્યાં વરસાદ ખૂબ પડતો હોય એટલે ત્યાં બધી ઘાસ ને અલગ અલગ જાત ના ઝાડ એ બધું વધારે જોવા મળે.
હા અને ઈ ડાન્સ કેનું જ આપણે ભૂલીએ કે ત્યાંનું મનિપુરી ક્લાસિકલ ડાસ તો જોવા જવું જ પડે અને ત્યાંનું ત્યાંનું જે સુંદરતા છે એ તો કેમેરા કેદ જ નહી કરી શકતો આપણે જારે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે કેટલું સુંદર છે.
હા અને ત્યાંનું તો જે આ સ્પોર્ટ્સ કલ્ચર છે એ પણ ખૂબ ફેમસ છે. ત્યાં એક પોલો ઓરિજિન કરીને જગ્યા છે, પછી બધા આઈલેન્ડ જે છે એ નદી માં જ અ આમ તરતા હોય એવું જ લાગે આપ પણને.
હા અને ત્યાં આપણે એક કાંગલા ફોર્ટ કરીને ફરવા જઈ શકીએ છેએ કે લોકટાક લેક કરીને બધા ફરવા જાય છે જે બહુ જ પ્રખ્યાત છે. ત્યાં
હા. અને ત્યાં સ્પોર્ટ્સ માં તો ઇન્ડિયન ના એથલેટ્સ બહુ બધા લોકો ત્યાં મણપુર થી આવતા હોય છે.
હા અને એમાં જો આમ જોવા જઈએ તો મિઝોરમ એ પણ એમાં જ આવે છે જે બોજ અ શાંતિવાળું ગણાય છે અને એટલું ચોખય તેના એટલા વ્યવસ્થ હોય આપડ જોઈએ તો
હા ત્યાં બેમ્બુ ના કુ ખૂબ મોટા મોટા જંગલો હોય છે ઇન્ડિયામાં જે આપણે બેમ્બુ બને એમાંથી ઘણું બધું ત્યાંથી જ આવે છે અને ત્યાંનું મ્યુઝિક અને અ નૃત્યનું કલ્ચર બી ખૂબ સારું હોય છે.
હા અને આ ધ્યાન દઈએ તો તો આ બધા રેક નામનું છે, વાતંગ વાતંગ ફોલ્સ છે, એવી બધી જગ્યાએ તો જોવા જવું જ પડે.
હા અને એ લોકોના કોમ્યુનિટીના વચ્ચે બોન્ડિંગ અને એકબીજા સાથે કેટલી સારી રીતે રહેવું જોઈએ એ બધું ખુબ સારું છે જે આપણે પણ એમના જોડે
હ અને જો નાગાલેન્ડ જોઈ
હા ત્યાંના લોકો એકદમ શક્તિશાળલી હોય છે, એટલે આમ એ લોકોનું જે કલ્ચર છે, એ લોકો ઘણા બધા જાતના બધા અ ત તહેવારો મનાવે છે. કોહીમાં જે એનું કેપિટલ છે અને ત્યાં કોલીમાં એક જગ્યા પણ છે જે પણ ખૂબ ફેમસ છે.
હા અને પછી આપણે નાગાલેન્ડ પછી તો ત્રિપુરા જે એમનું છેલ્લું આવે છે જે સૌથી નાનું ગણાય. જે આપડા ભારતની ભારતમાં પણ એના બધા કાલ કલર માટે એટલું બધું પ્રખ્યાત છે
હા ત્યાંની આપણે હિસ્ટ્રી જોવા જઈએ તો ત્યાં ખુબ વધારે બધું આપણને જૂના જમાનાનું જોવા મળી શકે છે જેમ કે બધા અલગ અલગ પેલેસ મહેલો પછી મંદિરો અને પછી જે બાંબુ છે ત્યાં. ઉગે છે એનાથી લોકો અલગ અલગ વસ્તુઓ બનાવીને વેચતા હોય છે.
હા અને ત્યાંના લોકો આપડણે જોઈએ તો બધા. જ જુદી જુદી.
હા અને એ જે સાત બહેનો ન જે જગ્યા છે જે આ સાતે રાજ્યોને ભેગા કરે છે એ લોકો ત્યાંના લોકો વધારે આ બાંબુની વસ્તુઓ બનાવે પછી કાપડ સીવાનું આવે એવું બધું. કરે હેન્ડલુમ છે પછી એવા બધા ક્રાફ્ટ હોય એ બધું કરીને પોતાનું આમ ઘર ચલાવે ત્યાં એવા બિઝનેસ ખુબ વધારે ચાલે છે.
નવું હોય તો સો એ જ બધું જોયેલું હો કે ત્યાં મોમો બો ફેમસ છેકા ખાયા ત્યાીઠા ખાય પછી પોર્ક ખાય ફિશ કરી ખાય જે ત્યાંનું બો જ પ્રખ્યાત. જમાનું
હા એ લોકો જે આપડે અ ચોખાનું બનેલું હોય રાઈસ ને એવ બધું બી ખુબ વધારે ખાતા હોય છે.
હા ત્યાં એટલા પહાડ છે બધું છે અને ત્યાં એટલા ઝરણા છે કે લોકોને સાચવું પણ બહુ પડે કારણ કે ત્યાં નેટવર્ક ના આવે ત્યાં જઈએ તો પછી દવા આવવાનું પણ પ્રોબ્લેમ થાય ત્યાં પહાડ પડવાને. એ બધું મુશ્કેલી થાઈ અમુક વાર.
હા પણ એ એ જે સાત રાજ્યોનું જે છે સંમેલન એ આપણને ઇન્ડિયાની ઇન્ટરનેશન.
અને આપડે જોઈએ ને તો આ સાત આપણે જેટલી પણ વાત કરીએને એટલું. શ છે કે ત્યાં એટલું ખૂબ સુંદર જગ્યા છે અત્યાર માટે ત કરીએ.
હા આપણેે પણ ખુબ દિવસ જઈશું એ બાજુ.
હા.
હા નમસ્તે.
નમસ્તે